હલો.
હલો. હલો કે મા
એકદમ મજામાં. તમે કેમ?
બસ જુઓ મજામાં. હન ચલ મારા મમ્મી આવ્યા છે. અહિયાં મારી જોડે રહેવા માટે એટલે મને એમ થાય કે કેટલું વૃદ્ધાવસ્થા કેવી અવસ્થા છે ની. આજે ભગવાને કેવું બનાવ્યું છે કે બાળપણ જુવાની અને ઘડપણ તો ઘડપણની અવસ્થા કેવી હોય છે. આપડે સતત કોઈના પર આપડે ડિપેન્ડેડ થઈ જઈએ છીએ.
બહુ સાચી વાત છે તમારી. અત્યારના વૃદ્ધાવસ્થા થા બઉ અઘરી થઈ ગઈ પણ એની સામે સરકારે એટલું સહેલું કરી દીધું છે. એ લોકોએ અરગ અલગ-અલગ વૃદ્ધાવસ્થા માટે કેટલી બધી યો જેના કે અને અમુક એપ પણ એવી બનાવી છે કે જે વૃદ્ધો બહાર નથી જઈ શકતા અને બીમાર છે. દીકરાઓ ફોરેન રે છે કે પછી કોઈ દીકરા દીકરી નથી ને એકલા રે છે. તો એ લોકો બહાર ન જઈ શકે કે તો એને સરકારની એવી એક એપ બહાર નીકળી છે કે એ લોકો ઘરે બેઠા ડોક્ટરોને બોલાવી શકે છે દવાઓ મંગાવી શકે છે અ ઇવન શાકભાજી ની બધું તે મંગાવી શકે છે એવી એક નવી એરસરૂું કરી છે એટલે આમ જોઈએ તો વૃદ્ધાવસ્થા બહુ જ ખરાબ કેવાય કે ભાઈ એકલા ર એવું અઘરું પડી જાય છે પણ સર સરકારી યોજનાઓ પ ન યોજનાઓ એટલું બધું નીકળ્યું છે ને કે અત્યાર ના થોડું સેલું પડી ગયું જે આપણા વખતે ન હતું ને એ અત્યને બધું સરળ પડી ગયું તમે શું કહો છો એ બાબત તો
સાવ સાચી વાત છે હ સરકાર આપણને આમાં બહ ઘણો લાભ આપી રહી છે સનય સ સેફ છે આજે દરેક જગ્યાએ આપ બસ ટનમાં દરેક જગ્યાએ સિયરટીન છ અમા ત્યાં સંસ્થા છે જે હો એટલે સાચી ના છે પણ માર માન એવું છે કે દરેક વ્યક્તિ એ પોતાની જુવાની ના સમયમાં થોડી થોડી થોડી બચત પોતાના વૃદ્ધ બધસ્થા માટે કરવી જોઈએ કેમકે જો એ કરે ને તો એટલે પાછળની એમની જે ગડફણની જે અવસ્થા છે ને એ એમની માનભેર નીકળી શકે કેમકે અત્યારનો જમાનો એવો આવ્યો છે ને કે સગા દીકરા દીકરી આપણા થતા નથી એટલે મા માનવું એવું છે કે તમે થોડી થોડી બચત કરો ભલે હ અંકુ તમે સો રૂપિયા કમાતા હોય તો તમે પાંચ રૂપિયા બચાવો પાંચ રૂપિયા તમારી ઘડપણની અવસ્થા માટે બચાવી રાખવા જોઈએ એટલે એનાથી તમારે શું થાય તમારે પાછળના તમારા જે દવાખાનાના ખર્ચા છે તમારે પછી ખિસ્સા તમે ક્યાંક ગયા ને તમારા ખિસ્સા માં હાથ નાખવાનો થયો ને તો તમારે કોઈની આગળ હાથ ફેલાવો ના પડે શું કેવું છે તમારું આ બાબત પર
બહુ સાચી વાત છે અને બીજું એ કે અત્યારના તો સરકારે ખુબ બધી યોજના જૂનાઓ પણ બનાય છે જેમ કે અત્યારના મહ યોજના છે માં અમૃતકાળ છે એવા બધા કાર્ડ પણ દરેક વ્યક્તિ એ કઢાવવા જોઈએ કે એમને આગળ વૃદ્ધાસ્ મારે અત્યારના હું અત્યારના ગઈ હતી એક જગ્યાએ તો એમણે મને એમ કહ્યું કે અમે હોસ્પિટલ લઈ જાય અમારી પાસે જે મૂડી હતી એ અમે અમારા સંતાનોને આપી દીધી હવે સંતાનો તમને સાથે નથી રાખ તો અમે એકલા રહીએ પણ હવે અમને સરકારે આજે મામૃતકાળની યોજનાઓ બનાવી છે તો એનાથી અમને બહુ લાભ થાય છે કે અમને માંદા પડીએ તો એ કાર્ડમાં અમારી ટ્રીટમેન્ટ બધી ફ્રી થઈ જાય છે એટલે એ કઈ કઈ સરકારી યોજનાઓ છે એ માટે પણ અવેરનેસ લેવું જોઈએ અને તમારી વાત એ પણ સારી કે જયારે આપણે જવાન હોયએ ત્યારે થોડી થોડી બચત આપણેે આપણા માટે કરવી જોઈએ અને તેના પેન્શનર યોજબ ના પણ કરી છે કે તમે દર મહિને એમાં હજાર રૂપિયા ખાલી ભરો તો આગળ જતા તમને લાઈફ ટાઈમ પેન્શન મળે છે તો એ બધું પણ કરવું બહુ જ જરૂરી છે એટલે જ કહીએ છે ને કેી ઝીણી ઝીણી બચત તમારા માટે બહુ જ કામની અત્યારના તમે હોટલો કે બહાર જઈને ખર્ચા કરો છો એના બદલે એમાંથી પાંચસો રૂપિયા કે હજાર રૂપિયા દર મહિને ભેગા કરીએ તો આગળ જતા તમારી વાત સાચી છે કે વૃદ્ધાવસ્ામાં કોઈની સામે હાથ ફેલાવવો ન પડે એ તમારી વાત બહુ જ સાચી છે અને એ આપડણે જીવી બચત મ સરકારી યોજનાઓ વીમા યોજનાઓ એના વિ શે જાણકારી લઈ અને માં મૂડી રોકીએ પ્લસ અત્યારના જેનરેટિક દવાઓ નુ શરુ થયું છે અને અમે અમુક એવી એપ પણ છે કે વૃદ્ધાવસ્થામાં તમને લોકો જો બહાર નો જાય તો તમારું મેડિકલ ટેસ્ટ આવીને ઘરે કરાવી જાય છે અને તમને જે સુવિધાઓ જોતી હોય એ તમને ઘર બેઠા સરકાર પૂરી પાડે છે તો એનો પૂરે પૂરો લાભ અને એની જાણકારી જો તમને જાણકારી નો હોય તો સરકારી કચેરીમાં જઈ અને તમે લઈ શકો છો જાણકારી કે અમને શું શું લાભ સરકાર તરફથી મળે છે આપણી સરકાર અત્યના એટલી બધી વૃદ્ધો માટે છે ને સારું કામ કરે છે ને કે આપણને એમ થાય કે નહી આપણી સરકાર સૌથી સારી છે અને વૃદ્ધોએ દરેક વૃદ્ધો એનો લાભ લેવો જોઈએ શું કેવું તમારું.
હાવ સાચી વાત છે હો ન તમારે એમ જ ન .